હલો કેમ છો મજામાં.
બોલો તમે કેમ છો?
બસ બસ અવાજ સંભળાય છે ને.
એકદમ ક્લિયર અને સન્ડે, આવી એટલે તો તમને એકદમ આરામ હાશ થતો.
ક્યા હાસ થાય ભાઈ, ક્યાં, ક્યાં હાસ થાય ભાઈ કઈ હાસ થાય નઈ સંન્ડે હોય, એટલે કેટલું કામ હોય.
એટલે વધારે, કામ લાગે મ તમે વર્કિંગ છો તો સડે આવે તો તમને હશ થતુ, હશે
એને સડે હોય, એટલે વધારાનું કામ કરવાનું હોય રસોઈ સટી કરવાની હોય, અથવા જે ભાવતું હોય તે છોકરાઓ, કે એટલે બનાઈ આપવાનું હોય એટલે આખો દિવસ એમાંથી જ શુ, કે ફરી થઈ.
ફ્રી ન થાવ હા એ તો છે, ભ વર્કિંગ વુમન માટે એક સંડેજ હોય છે, ઘરના બધા એસ્ટ્રા ના કામ, તમે પતાવો હા તે આખા વીકમાં જે આપણે નની કરી શાય એના ઉપર
હ
હા, બધું સન્ડે એક જ દિવસ મળે કમ્પ્લીટ કરવા માટે
અરે બધા વર્કિંગ, વુમેનને તો કેવુંય કે સડે આવે ને એટલે એમ થાય કે હા, સડે આવ્યો મને, તો સન્ડે આવે ને એટલે એમ થાય કે, હો સડે આવ્યો કારણ, કે એવરી સડે આખા ઘરના અ જે બેડ હોય, ને બધાની ચાદર બદલવાની ચાર સા ટોવાલ ને બધું ધોવા નાખ નુ વધારા ના કપડા હોય, તે જાતે જે હેવી હોય વર્ક વાળા ધોવા, નાખવાના ઇસ્ત્રી ના કપડા જુદા ડવાના ટાઈમ હોય, તો ઈસ્ત્રી કરી દેવાનું ને એમાં બી છોકરાઓ હોય, એટલે એમ કે કે મમ્મી એવરી, ડે તો તું બઉુ ફટાફટ કોલેજમાં જાય એટલે તુ જે જમવાનું બનાવે તે અમે ખાઈ લે છેએ, સન્ડે તો અમારુ ભાવ તુ તુ બનાવ એટલે એવું કેહેવાય, ને કે જે વર્કિંગ વુમેન છે ને તો એના માટે કોઈ સડે આવતો જ હોતો નથી. કે તમે કોઈ પણ ફેસ્ટિવલમાં જોઈ, લો કે દિવાળી વેકેશન આવ્યુ, તો દિવાળી વેકેશન ના અંદર તમે જોજો કે છોકરાઓની છુટ્ટી, હોય. પણ આપણું કોઈ દિવસ વેકેશન આવે છે, એક પણ દિવસ એવું છે, કે ભાઈ રસોડામાં આજે તાારું છે, ને રજા ગૃહિણીની રજા છે, તો આજે રસોઈ નહી બનશે એવું તમે સાંભળ્યું છે ઉલ્ટાક નુ હોય, ને એ દિવસે ગૃહિણીને કામ વધી જાય કારણ કે બધા જ ઘરના વ્યક્તિઓ ઘરે હોય, એટલે એ જે સ્પીડે કામ કરતી હોય, ને એ સ્પીડ અટકી જતી હોય છે. એટલે જે પરવારથી હોયને, બદલે મોડી પરવારે
એ પણ છે, કે ભ જે દિવસે રજા હોય દિવસે બધાની ડિમાન્ડ પણ એટલી જ આવે કે ભાઈ આજે તું ઘરે છે, તો ચાલ મારા માટે આપ કર તમારા માટે આ બનાવ એ બધું તો છે, જ ભાઈ વર્કિંગ વુમન માટે હ તમે બરાબર કીધું, કે સડે જેવું કઈ હોય જ નહી
એમ સેટલી એ બી છે, અને પછી રેગ્યુલર અમારી હુ, જે કોલેજમા જોબ કરું છુ, ને તો રેગ્યુલર અમે સન્ડે પછી મંડેમાં જઈએ ને તો હા, હમણાં છે.
હલો
હા, સંભળાય છે, હા, મડે થોડું કામ મંડે થોડું કામ વધારે કરવાનું છે, કારણ કે સંડે તમે રજા રજા, હતી ને એટલે આરામ કરો છો ને તો અ એ સમજ નથી, પડતી મને કે વર્કિંગ જે વુમેન છે. એના માટે બધા જ કેમ એવું વિચારે છે, કે બસ આરામ જ કરતી હોય, છે. આરામ જ કરતી હોય છે કઈ કામ કરતી જ નથી, હોતી કે પછ વિચારીને, કે સડે હોય, એટલે એક્સ્ટ્રા કામ કરી નાખે પણ એને કોઈ પૂછતું નથી. કે રેગ્યુલર બી જોબ ભી કરે છે, ઘ ભી કરે છે એક્સ્ટ્રા કામ ભી કરે છે. તો સંડે તું આરામ કર કઈ વાંધો કયા કરશે જયારે થવું હશે, ત્યારે એવું તો કોઈ નવી પિક્ચરમાં આવતું જ નથી
એ તો હંડ્રેડ પર્સેન્ટ સાચી વાત છે ઇવન કે નેમ સંડે જયારે વર્કિંગ વુમન ઘરે હોય ને તો એનું ફેસ જોઈ ને તો લોકોને કામ યાદ આવી જાય ઓહો આખાી ક આ કામ નથી કર્યું તો તને આ કરવાનું છે આ પતાવો આ કમ્પ્લીટ કરો જોજો તમે એવું જ બધાના પાસે લિસ્ટ રેડી હોય
ફેમલી મેમ્બરને ચાલ આજે સંન્ડે છે કઈ કામ એટલે દરત તમને આખી લિસ્ટ હાથમાં આપ કી છે
એક્ઝેકલી સાચી વાત છે આજે મારું જ એક ઉદાહરણ આપું કે મારે સન્ય હોસ્ટેલમાં મકો ને તો એને મુક્યા પછી અમારે એટલું બધું કામ રેતું હતું ને તો મને અ બધું એનો બધું સાફ કરવાનો ટાઈમ પડતો આજે સન્ડે હતું ને સોવાર ની એના કપડા નું ખાનું એનો ઓર્ડર હોય એનું રીડિંગ ટેબલ એ બધું જ ફ કરવા લઈને બેઠી છું હજી સુધી મેં છેને રસોઈ નથી કરી સર થી એના ચોપડા જે વ્યવસ્થિત રીતે રાખી ી મૂકવાના સાઈડ પર મૂક્યા રદદી માં આપવાના હતા તે સાઈડ પર મૂક્યા એના કપડા નહી પહેરવાના સાઈ મૂક્યા પહેરવાના કપડા સાઈ પર મૂક્યા એમ કરીને બધું સોમવાર થી કામ કરું છું હવે મને એમ થ કે ભાઈ રસોઈ નો ટાઈમ થ ગયો હવે મારે રસોઈ કરવા જો પડે એટલે હું હ રસોઈ કરવા ચાલલી બોલો એટ સંડી પણ એમ નથી કે પ્લસ બીજું એક વાત કે હા હા કે હું મારા માટે પણ ટાઈમ કાઢું કે હા ચાલો સંડે છે તો આજે હું જરા ક મારા હેર માટે કે મારા બ્યુટી માટે કે મારા શરીર માટે કઈ કરો એવું તો બિલકુલ જ નથી કે ભઈ સન્ડે એટલે આપણે બધું જ આપણો ટાઈમ બીજાને પ્રોવાઈડ કરી દે.
એ તો છે આપણા માટે મી ટાઈમ છે આજકાલ નો બોહ ટ્રેન્ડ ચાલે છે. કે બધી છોકરીઓ છે ને આમ પોસ્ટ તમે જોજો સોશિયલ મીડિયા પર રાખે ઓફિસ ગોઈંગ. ઓફિસમાં બંક મારીને એ લોકો મી ટાઈમ સલૂનમાં જાય સ્પા કરાવે આ તે. અને જયારે પૂછીએ તો એજ કે કે ભાઈ ઘરમાં રહેવાનું કોને ગમે. કે ઘરમાં રહો તો દસ કામ આપી દે એટલા માટે મી ટાઈમ માટે તો અમે લોકો ઘરના બહાર જ જતા રહીએ.
હમ સાચી વાત છે તમે કીધું ને એ એજ વાત મને કેટલા દિવસરા છે ને. બસ સપ્લીટ એન્ડ થઈ ગયલા છે વાળ તો મારે કટ કરાવવા જવું છે આજે. દસ દિવસ થયા એ વસ્તુને. કે હું વિચાર કરું કે આજે જાઉં કાલે જઉં આજે જાઉં કાલે જઉ. પછી કઈ આવી જાય તો મને એમ થાય કે ચલો ને પછી જઈશું મારે તો ખાલી. મારે તો એટલું જ કરું છે ને પણ એનો એટલો પણ ટાઈમ નથી મળતો કે હું. જાતે જઈને કરે પછી મને એમ થાય કે હા હું જઈશ તો મારી આટલી આટલા મિનિટ બગડશે આટલા કલાક. લગ બગડસે. એના કરતા લાવ થોડુંક કામ કરીને પછી જઉ તો કદાચ મોડું થાય ને તો ચાલી જાય. એના. કુકર માં જ આજે કેટલા દિવસો થઈ ગયા અને મારા વાળ માં એટલા બધા સપ્લીટ એન્ડ થઈ ગયા છે ને કે. ન પૂછ વાત તો મને એમ થય કે આખા કુટુંબમાં બધ. બધાજ માટે હું સમય કાઢી લઉ છું ફક્ત હું મારા માટે જ કેમ સમય નથી. ઢી શકીએ એમ
પણ એ છે ને આપણા લેડીઝ લોકોની મેન્ટાલિટી જ એવી છે કે આપણેે છે ને બીજાને આપણાથી. પલા રાખી. કે નહી ચાલ ને આપણેે આનું આ કામ કરી દો તો આને ખોટું નહી લાગે આપડણે આ વિચારીએ. કે સામે વાળાને ખોટું ની લાગે એના ચક્કરમાં ભલે પછી આપડે કેટલા. પણ પાછળ કેમની રહી જઈએ કોઈ પણણ વસ્તુમાં એ બધું આપડે એક્સેપ્ટ કરી લઈએ. બટ તને હમણાં જેમ તમારું જ એક્ઝામ્પલ આપ્યું. કે મને હેરકટ માટે ટાઈમ નથી મળતું કેમ ઘરમાં હમણાં તમે કહો છો તમારા સનનુંું તમે આ ક્લીન. કરવા બેઠા છો તે છે એ સાઈડમાં મૂક પેલા હેરકટ કર જાવ પણ આપણને ઓલું થાય અંદર થી. આપણને ગિલ્ટી ફીલ થાય કે નહી નહી આ કામ તો મારું રહી જશે તો સામે વાળા ને ખોટું લાગી જશે. એના ચક્કર માં આપણે પોતાને જ ક્યારે પણ આગળ ન થાવા દેતા.
પછધ કરવારી મોટી ડોર છે. તો એ કે મમ્મી ચાલ આજે સંડ છે તો ચાલ આજે મારું પણ ખાનું આપડે સાભ. એટલે હજુ એનું પૈતું નહ પૈતું હજી તો વાઈન્ડઅપ કરવાનો. ટાઈમ આવ્યો એટલામાં તો એને કીધું. કે મમ્મી ચાલ મેં બધું કાઢીને મૂકી દીધું છે તું ખાલી જોઈ દે આ લોકો એટલે એવું થાય કે આપણેે. અ ઘણી વાર વુમેન્સ ડે ના દિવસે આઠ માર્ચ વુમેન્સ ડે આવે છે ને. એની અંદર મેં છે ને લાસ્ટ ટાઈમ એક પિક્ચર જોયેલું હતું કે. એક લેડી છે ને તો એના બે પાર્ટ પાડવામાં આવતા જેમાં એકમાં સુપર વુમેન હતા એકમાં. તલવાર હતી હથિયાર હતું બોલપેન હતી વેલણ હતું. અને બીજી બાજુ ગૃહિણી ન હતું તો એ ખરેખર ભગવાને આપણને આપેલું છે કે. આપણને કઈ. પણ કામ સોંપે કેટલું પણ કામ સ સોંપે ને પણ એક લેડીસ તરીકે આપડે પૂરું. કરી શકે છે પણ એ વસ્તુ જેન્સ નથી પૂરી કરી શકતા પણ દુઃખ. એ બાબત નું થાય છે કે આપણને એપ્રિશિએટ કરવાળું કોઈ નથી કે હા હા તું બધી જ બાજુ. પહોચ વે છે તો બધું જ કામ કરે છે વાહ કેટલું સરસ કેહેવાય.
આ વર્ડસ તો આપણા લેડીઝ માટે બૈના જ નથી.
એ લોકોને આપણેે દસ કામ કરી અને એક કામ રહી ગયું હોય તો જે રહી ગયું હોય એ વસ્તુ તમને દરેક જણા ગણાવી દેશે પણ તમે જે એટલું કર્યું છે ને એ તમને કોઈ નહી ગણાવશે એ તો તમારી ફરજ છે એ તમે કઈ નવાદા નું નક્કી કર્યું હો તો તમારી ફરજ છે આ બધું તો તમને જ કરવું પડે બકોોઝ યુ આર અ લેડીઝ તો એ મેન્ટાલિટી છે આજકાલના સોસાયટી ની સોસાયટીની પણ જવા દો કે આજકાલના ફેમિલી લોકોની આવી મેન્ટાલિટી થઈ ગઈ છે જે એ લેડીઝ છે એ બર્ક કર એ પણ એની ચોઈસ છે તો ઘર તો સાચવવું જ પડશે અમે અને આવા જે વર્કિંગ વુમન્સ હોય છે ને એના કે સપોઝ ફલાણા ના ત્યાંની બઉ જોબ કરે છે તો એના ઘર વાળા શું રિપ્લાય કરે અમે ફોર્સ નથી પાડડ્યું એ તો એના મરજીથી જાય છે એટલે તમે તો તમારી ડ્યુટી કે તમે ઘર સાચવો હવે એ પણ તમારી મરજી નહી ચાલશે બે ત્યાં વાળાની મરજી ચાલશે તમને કામ ન લિસ્ટ લઈન આપશે કે આ કામ આટલા ટાઈમમાં થઈ જાય એ એ લોકોની મરજી ચાલે અને બાર બોલવા માટે એવું થાય કે એ તો એના મરજીથી જોબ ે છે અમે ફોર્સ નથી પાું પછી ભલે ને એ કમાય કરે ઘરમાં જ પૈસા લાવવાની છે એ નહી પણ એ લોકોને આજ બહાર છે ને આવી તમાર ઓલું ઇમ્પ્રેશન પાડે કે એ તો એ પણ જદી જોબ કરે છે
હમ પછી પ્રાઉડ પણ એટલું બધું ફીલ કરે ને કે જાણે મારી બહ તો જોબ કરે આચી સેલરી છે આ જગ્યાએ જોબ કરે છે એ બધું તો કરવામાં પાછા નહી પડે પણ એ જોબ કરે છે બિચારી કેવી રીતે કરે છે એ હેલ્પ કરવી જોઈએ બે બાજુ કેવી રીતે પહોચી શકશે એ પણ એકમન બ છે તો એને આપણે મદદ જોઈએ જો એની જગ્યા એના ઘરના કોઈ છોક દોકરી કે કોઈ કરતું હોય ને તો પૂ પૂરો સમય દીકરા તું આ ખાઈ લેજે દીકરા તું આમ કરી દેજે પેલું કરી તને વીકનેસ ના આવી જાય જો તને આમ ના થાય એમ કરીને બધું જ કરી લે પણ જો ઘર બહુ બવુ કરતી હોય ને તો એનામાં કોઈ ઇન્ટરેસ્ટ રાખતા નથી હા એ તો ઠીક છે કરી લેશે એનો અ આ બાબત પર તમારી વાત કરવા અ ખુબ જ મજા આવી થેન્ક યુ.
થેન્ક યુ.
હા.
આશ્ના ને બી જો